હલો તમને મારો અવાજ આવી રહ્યો છે?
હા હ આવી રહ્યા છે.
કેમ છે બધા મજામાં ને
હા મજામાં
તો આજે મે તમને અમારાં ગામનાં દિવાળી વિશે ચર્ચા કરી કરવાનો છું. તો અમારા ગામમાં દિવાળી ખુબ જ સારી રીતે ઉજવવામાં આવે છે.
દિવાળીમાં ઘણા બધા લોકો પોતાનું ઘરને સ્વચ્છ કરી શણગારી પોતાના ઘરને ઉજળું બનાવે છે. દિવાળી હિન્દુ લોકો માટે એનો ખાસ તેવહાર છે. દિવાળીમાં ઘણા બધાં લોકો પોતપોતાના ઘરને સાફ સફાઈ કરી શણગારે છે. જેથી કરીને પોતાનું ઘર સ્વરછ કરે છે અને ઘણા બધાં લોકો દિવાળીમાં પોતાના ઘરને લાઈટ ઠીકે પોતાના ગામને લાઈટ ઠી એવું કે શણગારે છે. અને દિવાળીના દિવસ બધાં આજુબાજુના લોકો સાથે ભેગા મળીને દિવાળી ઉજાવે છે દિવાળીમાં ઘણા બધાં લોકો ફટાકડા ફોડે છે પછી ર દિવાળીના આગલા દિવસે રંગોળી બાર આ ઓટલા પર પૂરે છે. દિવાળીના દિવસમાં લોકો ઘણું બધું ક્રિયાઓ કરતા હોય છે. અને દિવાળીમાં હું પણ અમારા અહીયાં ઘણી બધી મીઠાઈઓ પણ બનાવવામાં આવે છે. મીઠાઈઓને આપવામાં પણ આવે જ છે, તો તમારો શું કેવું આ વાત?
તમારી વાત એકદમ બરાબર છે, અમણે તમે જોઓને દિવાળી પર આપનને ઘણા બધાં લોકો જે આપણા ઘરે દિવાળી મનાવવામાં આવે છે. તો આપણને એટલા ઘણા ગિફ્ટ આપે છે, નવા કપડાં આપણે પહેરીએ છીએ. આપડે નવું વર્ષ એના પછી આવે છે, તેમાં આપણે મંદિરે જઈએ છએ. અને ઘણા બધા લોકો જે નવુ વર્ષ પર ફરવા માટે જાય છે ઘણાં બધાં પ્રગ્રામો કરવા મા આવે છે, રાતના ગરબાઓ રમે છે, અને ઘણા બધા લોકો દિવાળીમાં ફટ કડા ફોડે છે, નવા કપડાઓને શોપિંગ કરે છે, અને ઘણા બધા ગિફ્ટો લે છે. કે જે નાના લોકો છે, તેને ગિફ્ટ આપે છે, અને ઘણા બધા લોકોનું ઘર દિવાળી ના તહેવારો માં જે પછી ફૂલો છે પછી દીવડાઓ છે એવા બધા વસ્તુઓ વચીને પોતાનું ગુરબાન ચલાવે છે. અને જે લોકો જે દીવાઓ વેચે છે, તે લોક પાસેથી આપણે દીવા લેવા જોઈએ જેથી કરીને તે લોકોને પણ દિવાળી સરસ રીતે વીતી શકે, અને જે લોકો ઘણા જે રસ્તા ઉપર જે બધી વસ્તુઓ વેચતા હોય છે, રંગોળીનું બધું સામાન વેચે છે ફૂલ વેચે છે, એવા બધા લોકોને આપડે પણ મદદ કરવી જોઈએ, આપણેે તે લોકો પરથી જ વસ્તુઓ લેવી જોઈએ, કે જે થી કરીને, તે લોકોની પણ દિવાળી સારી રીતે ઉજવી શકે, અને તે લોકો પોતાના પરિવાર માટે નવા કપડાંઓ દિવાળીઓ ઉપર લઈ શકે, જેથી કરીને તે લોકોને પણ દિવાળી આપડી રીતે બની શક્યા, અને તમે જોયું હશે તે પ્રમાણે હમણાં કેટલા બધા છોકરાઓ પાચથી છ હજાર રૂપિયા ના ફટાકડા લઈને દી દિવાળીઓ ઉપ ફોડે છે, કેટલા હજારો રૂપિયા ના ફટાકડાઓ છે, અને ઘણા બધા હજારો રૂપિયાના કપડાઓ લઈને, તે લોકો ઘણા બધા એવી વેસ્ટેજ કરે છે, અને ઘણા બધા લોકો તો તમે જોયું હશે તે પ્રમાણે રાતના એક થી બે વાગ્યા સુધી ફટાકડા ફોડયા કરે છે, અને ઘણા બધા લોકો જે કામ કરે છે, તે લોકો રાતના આવીને સુઈ જતા હોય છે, પરંતુ એ લોકો એવું સમજતા નથી કે જે લોકો સવારે કામ પર જાય છે, અને રાતના આવીને આરામ કરવા માંગે છે, તે લોકોને આરામ કરવા દેતા નથી. અને રા ત ના એક બે વાગે ફટાકડા ફોડીને, તે લોકોની ઊંઘ બગાડે છે, જેથી કરીને તે લો કોને ઊંઘ સા સારી રીતે આવતી નથી, અને સવારે ઊંઘ આવે છે, જેથી કરીને તે લોકો નોકરી પર સારી રીતે કામ કરી શકે તા નથી અને તે લોકોને ઘણી બધી તકલીફો થાય છે, પરંતુ લોકો એવું સમજતા નથી, અને તમે જોયો છો તે પ્રમાણે રાત ના કેટલા ઘણ વાગે પણ આકાશબદી બમ્બ બટાકડા ને ગમે તે ફોડીને ઘણા લોકો એ બધું કાર્ય કામ કરે છે, પરંતુ આપડે એવું કરવું જોઈએ નહીં, અને તમે જોયુ હસે કે એટલા ફટાકડા ફોડે છે, એટલું એન્વાયરમેન્ટ માટે ઘણું સારું ન હોય પરંતુ લોકો હજુ પણ સમજતા નથી, અને છ, સાત, આઠ હજાર સમથિંગ ના બી ફટાકડા બધા લોકો ફોડે છે, તેથી કરીને આપણે એવું વિચારીએ છીએ કે જેટલા ફટાકડા આપણે ઓછા ફો, એટલુ આપ એન્વાયમે વિશે સારું રહે છે. તમેં જોયું હશે આપણાજ ફળિયા ના ઘણા બધા લોકો કેટલા હજારો રૂપિયાના ફટાકડા ફોડી નાખે છે, પણ એવું કરવું જોઈએ, જેથી કરીને ત્યા ફટાકડાથી જે ધુમાડો નીકળે છે તેનાથી કેટલું પ્રદુષણ વધે છે. પરંતુ જે આપડે ફટાકડા ફોડીએ છીએ, તેનો કચરો પણ રસ્તા ઉપર કેટલા દિવસ સુધી એવવા જ પડી રહી છે. તેના કોઈ પણ વ્યક્તિઓ સાફ કરતા નથી જેથી કરીને આપણે જો કચરો ના સાફ કરીએ તો થાને પડી રહ્યા ને આપણને નુકસાન કરે છે. જેથી કરીને આપણે જેટલો ઓછો ફટાકડા નો ઉપયોગ કરીએ એટલું આપણા માટે સારું કહેવાય પરંતુ લોકો એવું સમાજ એ લોકોને લાગે છે કે દિવાળી આવે છે એટલે હજારો રૂપિયા ના ફટાકડા ફોડીશું તો આપણા માટે સારું કેહેવાય તોય આપડો તહેવાર ઉજવીએ છીએ એવું આપણને લાગે પરંતુ એવું નથી આપણે જેી એકદમ શાંતિ અને આપણા દીવાઓ સળગાવી પછી આપણા બધા ફેમિલી ના ઘરે જઈને શાંતિ અને એકદમ આરામથી જો આપડે તહેવારો મનાવી આપડે ઘણા માટે સારું કેહેવાય. અને જે આપણેે જે વધારણે ફટાકડા ફોડે છે તેમાં પણ આપણને દુર્ઘટનાનું ભવે રહી શકે છે કારણ કે
જેથી કરીને આપણને જે આપણે બો્બને એવડું ફડીએ છીએ ફટાકડાઓ પોડીએ છીએ. તે જો આપણે ઓલવાઈ ગયા હોય, એમ કરીને આપણે ખિસ્સા માં મૂકી દઈએ છ છીએ. પરંતુ તે ઓળવાઈ ગયેલા નથી, જેથી કરીને આપણા જે ખિસ્સામાં ફાટી શકે છે અને આપણને ગંભીર ઈજા પણ થઈ શકે. જેથી કરીને આપણે એટલી સાવચેતી રાખવી જોઈએ, કે આપણે પેલા તેને સાવચેતીયા કરવું જોઈએ, કે તે સળગ તો છે કે નથી. એ પછી જ આપડણે ખિસ્સામાં મૂકવું જોઈએ, એવું આપડ કોઈ પણ ફટાકડો જે સળગાવેલો હોય, જેને આપણે હિસ્સામાં મૂકી દેવું જોઈએ નથી તેથી કરીને આપણને ગંભીર ઈજાનો સામે નો કરવો પડી શકે છે, તમે શું કે છો?
હામ ઘણા બધા દિવાળી માં લોકો ફટાકડા ફોડે છે. નવાકપડાં લેછે, ઘણા બધા પૈસાઓ બગાડે છે. આપડેત્યાં જે લોકો રસ્તા પર વગરું સામાન વેચતા હોય છે, વા છે, વગેરે ક આ રંગોલી- જેના સામાનોના પછી જ આપણે ઘણા બધા સામાનો લોકોને તે લોકોની પણ દિવાળી સારી રહે અને તે લોકોની દિવાળી સારી દિવાળી માં ઘણા લોકો ઘણા બધા કપડાલેછે. . મોંઘા ગાજેમ
પણ
આટલો મોટો સ્કાયસોત લાવા કરતા ગરીબો ની આપડે મો કરી જેથી કરીને આપણે એ લોકો પણ સારી રીતે દિવાળી મનાવી શકીએ છીએ. અને દિવાળી માં ઘણા લોકો બધા નવું કપડા વગેરે લેતા હોય. કે જેના કારણે અમુક લોકો ઘણા લોકો ગમે ટાઈમ ફટાકડા ફોટા હોય છે, જેથી કરીને તે લોકોને બહુ નુકસાન થઈ જ અમુક જણા અ હાથમાં જોત સળગાવીને પછી જોત અડઢી સળગી જાય, પછી ઉપર લખીને એવા પણ ઘણા લોકો ફટાકડા ફોડે છે તો તેઓ ના જો વધારેલા હોય અને વધારે સ્પીડમાં જો ફટાકડો હરખી જાય તો ફટાકડા હાથમાં પાણી જવાની સંભાવના ગણી રહે અને તેથી આપણને ઘણું બધું નુકસાન થાય છે. જેના કારણે આપડે ફટીડ બહું સારી ચેતી રાખવી જોઈએ જેના કારણે આપણે જેના કારણે આપણે બચી શકીએ અને ફટાક ફ આપણેે ઘણી બધી સાવચેતી રાખવી જોઈએ. તેના કારણે આપડે ઇનસાઇડ થવાનું થાય ઘણું બધું નુકસાન થાય છે આપણને અને ફટાકડા આપડે બધું ધ્યાન રાખવું જોઈએ જેના કારણે અને આપને હ ઘણા નાના બાળકો ફટાકડાટ ગયા હોય. તો પણ નાસો કે એમ સમજીને એ લોકો ખિસામાને જે કોની કોચડી હોય, તેમાં ફટાકા પાસા મૂકી રે છે. અને તે ફટાકડો સળગેલો હોય તેના બધા ફટાકડા તેને કપડા લાગી જાય છે અને દાજે છે તે ઘણું ગંભીર બાબત છે તો આપડે એવું ના કરવું જોઈએ ફટાકડા નુકસાન ના થાય અને દિવાળી માં ફટાફટી આપણા સાથે કોઈ અમારે તે ઘનુ બધું હાનિકારક હોય છે. જેથી કરીને આપડે મોટા નાના બાળકો માટે નાના ફટાક ફોડવા જોઈએ. ઘણા નાના બાળકો શું કરે મોટા મોટા કે ફોડે છે એ લોકો માટે ખુબ જ ની તો છે એ કરીને આપડે જે લોકોને નાના લવિંગિયાં જેવા ફટાકા ફોડવા જોઈએ કોઠી સે જેવા નાના નાના ફટાકડા ફોડવા જોઈએ ઘણા વડા લોકો નાના બાળકો નાઇટ કિંગ છે સ્કાય શોટ છે એવા રોકેટ છે એવા ઘણા વડા મોટા મોટા ફટાકડા ફોડે છે. તે ખૂબ જ હાનિકારક હોય છે તે આપણે ગામમાં ફોડવા માં આપડે ખુબ જ તકલીફ થાય છે જે ગામમાં બડા ખેતરોને એવું હોય છે. જેથી કરીને તે
હા હા લાગી જવાથી આગ લાગી જાય સે જેના કારણે આપણે સેને રફ ફટાકડા ફોડવા જોઈએ. અને મોટા ફટાકડા આપડા ખુલ્લા મેદાનમાં ફોડવા જોઈએ. જેથી કરી ને આપણને નુકસાન પણ ના પોચે અને તમારે શું ગિફ્ટ આવે કે
હા તમારી વાત એકદમ બરાબર છે કે આપણે એવી સાવચેતી રાખવી જોવે ઘણા બધા એવા ફટાકડા છે જે ઘણા લોકો હાથમાંથી ફોડે છે પરંતુ એવું કરવું જોઈએ નઈ જેથી કરીને આપણે ઘણી બધી એવી જગ્યાએથી કરવું જોઈએ તેથી કરીને તમારે
હા તમે કીધું તેમ બરાબર કે આપણેે, ઘણા બધા ફટાકડા ઓ છે જે ગમે એવી રીતના છે જેથી કરીને આપણે, એ લોકોને બધું પેલા જાણી રહ્યું છે એ પ્રક્રિયા કે આ ફટાકડા કેવી રીતે ફોડતા છે, પાડવા જોઈએ અને સળગાવવા જોઈએ ઘણા બધા લોકો શું કરે છે જોવા વગરજ ગમે ટાં ગમે ટી પર મૂકી દે છે જેથી કરીને જે ફટાકડા તાંજ પણ ફાટી જતા હોય છે. તેવું ના કરવું જોઈએ આપને આપણા, ફટાકડા આપણે સારી રીતે ખુલ આમ ફોડવા જોઈએ જેથી કરીને જોત, જોત છે ને આપડણે જોવી જોઈએ અયા છે અને જોત આપણે થોડી છોડીને ફટાકડા ફોડવા જોઈએ જોત ના છોડીય અને ફટાકડા બહુ જોર અંદરની જોત બહુ જ જોરમાં પેલું થઈ જતી હોય છે જેના કારણે બહુ જોત સળગી જતી હોય છે જેના કારણે આપણે ત્યાંથી ખસી પણ ના શકીએ ફટાકડો ફાટી જતા છે. જેને કારણે આપડે, એવું ના કરવું જોઈએ અને જેને આપડણે અડડી સૂડીને આપાડે કરવુ જોઈએ, જેથી કરીને આપણે સારી રીતે ફટાકડા ફડી શકીએ તો આજના માટે એટલું જ તો ચાલોશે આપણે મળીશું.